તો તમેં.
હા બધા મજામાં તમે કેમ છો.
હા બસ બસ મજામાં ન. તમને ખબર છે ગુજરાતી વાનગી આપડી કેટલી ફેમસ છે. તો બસ બડ્યું ખાઈ રહ્યો હતો તો તમે ઉબળિયું વિશે કઈ તમને માહિતી છે.
ઓ વડયો ખુબ જ સરસ લાગે છે. અ શિયાળાના મોસમમાં કદાચ ખાવામાં આવે છે અને તે. ખુબ જ સરસ લાગે છે અને ત્યાં તે માટલામાં બના. આવે છે બધા કચ દયા એટલે ગુજરાતી ખાવાની વાનગીઓ ખુબ જ ફેમસ છે જેમ કેો. ઢોકળા જલેબી ખમણ અને અન્ય વસ્તુઓ ઘણી ફેમસ છે અને. તેમાં ખાવાની ખુબ જ મજા પણ આવે છે તે ખૂબ જ જરૂરી છે કે. ખાવાનું આપણને ખુબ જ સરસ લાગે છે તમારે શું મન.
હા ભાઈ સાચી વાત છે. ગુજરાતી ખાવાનું તો ખુબ જ સરસ લાગે છે અને લોકો ખાવાનું પણ ઘણું પસંદ કરે છે અને તમને. તમને કીધું મે કે ઉંબરિયું ઉંબડીયુ આપણા ગુજરાતમાં વલસાડ જિલ્લામાં બહુ ફેમસ. કારણ કે વલસાડમાં ઉબેડિયા ની ઘણી બધી શોપ. છે અને ઘર દૂર દૂરથી બધા વ્યક્તિઓ આવે છે કારણ કે ઉંબડીયુ વસ્તુ એવુ છે કે ઉંબડીમાં. કોણ હોય છે મ. મકાઈ હોય છે પછી તમને ખબર જ છે કે પાપડી હોય છે. પછી બટેકા હોય છે અમુક લોકો ચિકન પણ રાખે છે અને નોનવેજીટે પણ. બનાવે છે એને બધું લખીને અને ઉબાળિયું બધ મસાલો હોય છે ઉબાળિયું ને આ બધું મિક્સ. મિક્સ કરીને માટલામાં ભરવામાં આવે છે અને માટલા ને લાકડા દ્વારા માટલા ને ઊંડું. લાકડાથી સગાવવામાં આવે છે અને કઈક આ રીતે બનાવવામાં આવે છે અને. જે ચટણી હોય છે તેનો ખૂબ જ. સારો એવો ટેસ્ટ હોય છે જેથી કરીને લોકો ઉંબળયુ ખાવાનું ખુબ ઘણું પસંદ કરે છે અને તમને. ખબર જ છે તમે કીધું છે ઢોકળા પછી. અ ખીચડી સેવ ટામેટાનું શાક આ બધું. ગુજરાતી વાનગીઓ પણ ઘણી ફેમસ છે જે આપણા ઢોકળા છે એ ઘઉંના લોઠ બનાવવામાં આવે છે. અને તેના નાના નાના ટુકડા કરીને તુવે દાળમાં ઉકાળીને બનાવવામાં આવે છે અને આ. સ્વાદિષ્ટ હોય છે લોકો નાસ્તામાં આનો ઉપયોગ કરે છે તો આપણે મજા ઢોકળા ખાઈએ છે. કે તમે કોઈ દિવસ ટુકડા ખારાા છો.
હા અમે ઢોકળા ખાધા છે અને મને નાની તે ઢોકળા બહુ ગમે છે ઇડલી ગમે છે ઇડલી સંભાર ગમે. ગમે છે અને અને ઘણા બધા વાનગીઓ ગમે છે અને. ગુજરાતમાં ઘણી બધી કહાની વાનગી હશે જેમકે સુરત ન લોચો એ. ખુબ જ ફેમસ છે સુરત ન લો અમે પેલી પેલા ગો ખા. હતા કેમ જયારે પણ સુરત જયા અને ત્યાં ત્યાં સુરત ના લોચ ખાય જ છે અને તે મને. બ ગમે પણ છે સુરત ના થા નો દેશ અલગ જ હોય છે. બજાતી.
હા ભાઈ સાચી વાત સુરત ન ખાવાનો ટેસ્ટ અલગ જ છે કારણ કે ગુજરાતમાં સુરતી લોકો ખાવાનું. ના સખી નામ તરીકે લોકોને ઓળખવામાં આવે છે અને તમને ખબર છે કે ગુજરાતીઓનું સૌથી ફેમસ. ત અને હલકું ખોરાક હોય છે તો ખીચડી ખીચડી એટલી એટલી સ્વાદિષ્ટ હોય છે. કે જેને ડોક્ટર પર સજેસ્ટ કરે છે કે જ્યારે તમે બીમાર હોવ તો ખીચડી નનો ઉપયોગ કરો કારણ કે ખીચ. ચરી એ બહ મતલબમાં. સોફ્ટ હોય છે જે આપણે ખાય ને તો તર આપડા શરીરમાં જઈ અને પાચન માટે પણ સારું કહેવાય એ આપણું પૌષ્ટિક અને હળવું ભોજન કેવાય છે તો ખીચડી બનાવવા માટે ચોખા મગની દાળ ઘી અને મસાલા ઓ થી બનાવવામાં આવે છે લોકો જાત જાતના અલગ અલગ પ્રકાર બનાવવામાં આવે છે પણ ગુજરાતી ખીચડીમાં ઘી નો ઉપયોગ ક કરવામાં આવે છે અને તમને ખબર છે કે ગુજરાતીમાં
સૌથી ફેમસ છે સેવ ટામેટા નું શાક સેવ ટામેટા નું શાક મસ્ત ખાટું મીઠું હોય છે તેની ગ્રેવીમાં મસ્ત ડુંગળી ટામેટું અને પકાવીને આ રીતે કઈ બનાવે છે અને ત્યારબાદ ઉપર સેવ નાખીને પીરસવામાં આવે છે એટલું મસ્ત હોય છે કે જેના આપણે બો આ આનંદ મેળવીને છે અન્ય કોઈ ગુજરાતી વાનગી જેમ ખમન ઢોકળા વગેરે કઈ ખાધેલું છે
હા મેં સેવ ટામેટો જય્યારે પણ મારી મમ્મી ટિફિન માં બંધી આપતી હતી ત્યારે મારા ફ્રેન્ડ ખુબ જ ખાતા હતા અને તેઓ પણ ખુબજ તો આ બધાથી ફેવટ હતું પેલા કે આ છોકરા પણ ફેવરેટ હતા, અને અન્ય ગુજરાતી વાનગીઓ જેમ કે, દેશી વાનગીઓ પણ ખુબ જ છે. કેમ કે, ગુજરાતમાં ઘણા આદિવા સીઓ પણ રહે છે. અને તેમાં આ બાજરીની રોટલો અને અડદની દાળનું હા અડદ ખાવાની ખુબ જ મજા આવે છે. અને જેના કારણે આપણને પણ ખુબ જ લાગે છે અને ઘણા આપણને ખાવાનું ખુબ જ સારું તમે કોઈ ડાંગમાં ગયા હતા અને તમે આવું બધું ખાધું હતું કે
હા ભાઈ તમે વાત કરી ડાંગ ની તો ડાંગમાં તો આપણે ગુજરાતી વાનગી ખૂબ ફેમસ છે ને તેમાં ડાંગી મતલબ નાગલી નું શાક રોટલા આ બધું ઘણું પ્રસિદ્ધ છે અને બો પૌષ્ટિક ખોરાક છે તો મને તો ખુબ જ ભાવે છે હું તો મારા ફેમિલી સાથે જાઉ ત્યારે ત્યાં અવશ્ય ખાવાનુ ખામ અને ખૂબ આનંદ મેળવું છું કારણ કે ત્યાંનો નાગલીના લોટ નો પાપડ પછી રોટલી જે આવે છે તે ખુબ મને પસંદ છે અને મારા ફેમિલીને પણ ઘણું પસંદ છે હમ્મ ને વાત કરી કે ગુજરાતી ફણસા નાસ્તા તરીકે આપણે જે ખાઈએ છે તેમાં પાત્રા હોય છે એ પણ એક ગુજરાતી જ વાનગી છે પાત્રા ને આપણે પાત્રા હોય છે ને તો એના પર ચણા લોટ લગાવે અને તેનો રોલ કરી દેવામાં આવે છે અને તેને પછી આપણે બાફીને કે તળી ને જેને જે રીતે ફાવે તે લોકો બનાવીને ખાય છે મને તો પર્સનલી તળીને બનાવે તે મને બો ગમે છે એ આપણે ચોમાસામાં જયારે વરસાદ પડતો હોય ને આપણે ચાય સાથે એને ખાયએ ત્યારે એનો કઈ અલગ જ આનંદ આવે છે તો તમે આવી રીતના કોઈ પાત્રા કે પછી થઠેપલા થેપલા પણ આપણે ઘવનો લોટ માંથી જ બનાવવામાં આવે છે તેમાં મીઠ કતો એ બધું લાખે ને દહીં મસાલા લાખે એને બનાવવામાં આવે છે. એ પણ ચાય સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે આવી રીતના કઈક પાત્રા કે‌ થેપલા કઈ આવું ખાધેલુ છો, નાસ્તામાં
અ પાથરા પછી પેલા પટેળિયા અને અને ખુબ ખાધું છે. અને તે ખુબ જ સરસ પણ લાગે છે, પહી તમે કીધું તેમ મેથી ના થેપલા ખુબ જ સારા લાગે છે. અને જે ચોખા લડ થડક લખવામાં આવે છે, અને બનાવામાં આવે છે, અને પછી મને પરોઠા બો ગમે અને અન્ય ઘણી જાત ની ગુજરાતી, ખાવાનુંમાં પૌષ્ટિક આહાર નુ હોય. તે એટલે ખાવાનું ખૂબ સારી રીતના અમને ગમે છે. ગુજરાતી ઘણી બધી ટીશો પણ ફેમસ છે, ગુજરાત ગુજરાત સેવ ટામેટા ગાઠિયા નું શાક એ ખુબજ સારું લાગે છે મનેતો અને જેના લીધે ગુજરાતી ખાવાનો વર્લ્ડમાં ફેમસ છે. એવું લાગે છે
હા, ભાઈ સાચી વાત છે. અને તમે જે બધી વાત કયરી તો તેમાં આપણા સૌથી ફેમસ હોય, તો જલેબી ફાફડા જલેબી ફાફડા એટલો મસ્ત નાસ્તો છે. કે આપણ આપ જયારે કરીએ છીએ, તો ત્યારે જલેબી ફાફડા લાવે છે. અને લોકો ખાય છે જલેબી ફા ફાફડા તો ગુજરાતમાં બો એટલે બો ફેમસ છે. સવારમાં જ નાસ્તો એને ખાવાની લોકોને મજા આવે છે અને તમને ખબર છે. ગુજરાતીઓ મીઠાઈમાં સૌથી ફેમસ હોય, તો મોહનથાળ મોહનથાળ બેસન અને ઘી અને ખાંડમાંથી બનાવવામાં આવે છે. અને તે દાણેદાર પરંપરાગત મીઠાઈ છે. આપણા ગુજરાતીઓની અને તમને ખબર છે, કે જયારે લગ્નની સિઝન હોય, તો ત્યારે ગુજરાતીઓ લગ્ન સિઝનમાં મીઠાઈ મસ રાખે છે. મોનથાળ અને બાસુંડી-બાસુંડી દૂધને, ઉળને ઘટ કરીને તેમાં ડાયફ્રૂટ અને કે ઉમેરીને બનાવવામાં આવે છે. તો જય્યારે લગ્ન હોય, ત્યારે આપણા ગુજરાતીઓમાં સફથી ફેમસ આબીડી છે. અને મ તો ખુબ ગમે છે, મોન બાસ તમને આમાંથી ક સૌથી તમ એિયા છે.
હલો
હા
હા, ગુજરાતી ખાવાનુંને
હમ
વિુજરાથી હલો.
હા ભાઈ બોલો.
હા ગુજરાતી ખાવાનું વિશે હું થોડુંક હજુ ડીપમાં કેવા માગું છું. ગુજરાતી ખાવાના આપણને ઘણી કોઈ પણ જગ્યા જઈએ છે ગુજરાતી ખાવાનું હોય ને હોય છે અને દુનિયાનું ગુજરાતી ખાવાનું એ વર્લ્ડ ફેમસ હોય છે અને ગુજરાતી ખાવાના લીધે ગુજરાતી ખાવાનું ખુબ જ પૌષ્ટિક હોય, છે. તમે કીધું એ ખીચડી કડીી ખીચડી કડી વર્લ્ડ ફેમસ મંદર લાગે, કેમ જયારે ખીચડી ટામેટું પણ મને બહુ ગમે અને ખીચડી કી તો બહુજ ગમે મીઠી કી ખાવાનું મને ખુબ જ શોખ છે. અને જેના કારણે હ, ખીચડી કડી તો ખાવ છો
હા, ભાઈ સાચી વાત અને તમને ખબર છે. ગુજરાતી લોકોમા ફેમસ આપડી ગુજરાતી કડીી પણ છે, એમાં છ બેસ છે. ધોળી ગાળી અને ખાટી કાઢી હોય છે. જે આપણે કઈ પણ પ્રકારનું તેમ ખીચડી છે. કાુ, પછી લોકો આ ભાત દ્વારાા પણ એને ખાય છે. મને તો ખૂબ જ ગમે છે. કડીી ખીચડી અને તમને ખબર છે, છાસ પણ ગુજરાતીને સૌથી ફેમસ હોય છે. કારણ કઈ પણ પ્રકારનો, નાસ્તો કરે કો કઈ પણ ભોજન કરે, તો ગુજરાતીઓમાં છસ, હોય જ છેમ, તો છસ ખુબ જ ગમે છે કારણ, કે ભોજનને પચાવવા માટે આહારમાં ખાસ લેવા તો સ્વાદિષ્ટ પીણુ કેહેવાય, આપણા માટે કારણ કે ખાસ પ શરીરમાં અલગ જ પ્રકારની ઠંડક મળે અને ઘણું, સારુ એવુ ફીલ થાય મ તો છ. ખુબ જ પ્રિય છે. અને મેં તમારા આજુબાજુના લોકોને પણ કેમ કે તમારે સરસ ભોજન કરતા કરટ અવશ્ય પીવુ જોઈએ, કારણ કે કોલ્ડ્રિંક્સને બધુ મજા નથી આવતી એ છેને, ઘણા બધા કેમિકલ રાખવામાં આવે છે. તો આપણેે એ બધું તાળીને આજેું છાસ છે, દહીં છે, એ બધું ખાવું જોઈએ અને તમે ખીચડી ખીચડી સાથે દહીં ખાવાની પણ ઘણી મજા આવે છે. અને તમને ખબર જ છે. કે ગુજરાતીમાં બીજું ફેમસ તો ખાંડવી હોય છે ખાંડવી પણ એક પ્રકારની ગુજરાતી ડિશ છે. જે- ખૂબ ફેમસ છે અને એ બેસન અને દહીંના ખીરા માંથી બનાવવામાં આવે છે. પાતળી સોફ્ટ અને વઘારેલી આ વાનગી હોય છે. તમને ખબર હતી ખાંડવી વિશે?
હા ખાંડવી વિશે થોડું ઘણું ખબર છે. ખાધી રહી છે ને પણ ના આમ સાંભળી રહ્યું છે અને તે કદાચ સ્વાદિ્ ડીશ હશે ગુજરાતી કદાચ તો અને હું ગુજરાતી ડિશમાં જેમ ઊંધિયું પણ મને ખુબ જ ભાવે છે ગુજરાતી ડીશમાં જયારે પણ આપણે ઉત્તરાયણ કે એવા ત્યારે કે ઠંડી નો વરસાદ નો મોસમ આવે ત્યારે ઊંધિયું બનાવામાં આવે છે બધી શાકભાજી મિક્સ કરીને અને એક શાક બનાવવામાં આવે છે જેને ઊંધિયું નામ આપ આગુજરાતીમાં અને તે ખુબ જ સારું લાગે છે અને ગુજરાત માં ઘણી બધી ખાવાની વાનગીઓ પણ છે અને તે ખુબ જ સરસ પણ લાગે છે ચાલો આપણે આગળ પણ એજ રીતના વાત કરીશું.
હા ભાઈ સારું તો આપણે જ્યારે મળીએ ત્યારે રાખણ ગુજરાતી વાનગી વાનગીયોસાયની ડિટેલમાં વાત કરી ચાલો તો આપડે બાય.
હા.